હલો
હ.. કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ અમે પણ આ રહ્યા જો.
શું કરો છો?
બેઠા ત હવે જો પરવારીને બધું કામ પતાયને હમ.
પતી ગયું કામકાજ બધું.
હમ પતી ગયું છે હમ.
બરાબર શું કરે તમારી બે છોકરીઓ
બસ મજામાં છે તમારા ઘરે બધા મજામાં
બસ બધા મજામાં છે તમારે ત્યાં
મજામાં છે હમ હમ
બોલો
હા આજે તો મને વિચાર આવતો હતો કે શોપિંગ કરવા જવું તું મારે થોડું
હમ
અ કેવું શોપિંગ ઓનલાઈન સારું રહેશે, કે આપડે બજારમાં જેને જાતે ખરીદી કરીએ એ સારું રહેશે.
એટલે તમારે ખરીદી શેની કરવાની છે મતલબ કયા ઓકેશન માટે ખરીદી કરવી છે.
કપડા અને મારા ઘરમાં થોડું એ બધું લાવું છે પડદા ને બધું એટલે અમેટ ક્યાં સારું રશે.
ઓનલાઈન મા.
હ હ
હ
ઓનલાઈન સારું રહેેશે.
હા ઓનલાઈન બી તમને ઘરે બેઠા તમારે જો ના કહીએ બ જવું હોય. તો તમે ઘરે બેઠા પણ શોપિંગ કરી શકો છો અને બહુ ઈઝીલી તમને બહુ સારી સારી વસ્તુ મળી જશે. તમે હાઈ રેટિંગ વાળા જે વસ્તુઓ હોય છે. એ સિલેક્ટ કરશો ને તો તમને બહ સારી ક્વોલિટી મળશે.
હમ હમ. પણ અમુક વાર કેવું કે માપ બરાબર ના આવેને પછી કપડું બરાબર ના નીકળે તો. પછી પાછું મોકલવાનું
હા એ છે કે તમને જો ના ગમે તો તમે રિટર્ન કરી શકો છો પછી.
હમ હમ આમ તો એક રીતે સારું નઈ ઓનલાઈન ઘરે બેઠા જ તમને બધું મળી જાય.
હેજ ને તમારે જે પણ વેરાઈટીની જે પણ વસ્તુ જોઈતી હોય તમારી જો ઢગલો ઓપ્શન હોય કે તમારે જે જોવું હોય એ તમે જોઈ શકો છો જે મંગાવો એ મંગાવી શકો છો. એની ઉપર એવું પણ હોય છે કે તમારી જોડે પર્ટિક્યુલર કાર્ડ હોય કોઈ ડેબિટ. કાર્ડ છે કે ક્રેડિટ કાર્ડ એ તમે નાખશો ને તો તમને ડિસ્કાઉન્ટ પણ મળશે એમાં.
ઓ એવું સિસ્ટમ છે એમને મેં તો હજુ ઓનલાઈન ખરી. ટમ કોઈ નથી અમે તો અહી બજાર. બ હા વટલે
ના ના તમે ત્યાંથી જ જો ખરીદી કરશો કરશો ને તો તમને ગમશે કે. ચલોો બહાર જવાનું કોઈ ઝંઝટ નહીિ આ તે ઘરે જ બેઠા તમે શોપિંગ કરી શકો. તમે જયારે બી ફ્રી થાવ ને તમે એપ્લિકેશન ઓપન કરીને જોઈ શકો છો કે કઈ કઈ વસ્તુ. તો તમારે મંગાવી છે એની માટે એવું બી નહી કે તમારે સ્પેસિફિક. ટાઈમ કાઢવાનો તમે જે ટાઈમે ફ્રી પડો એ ટાઈમે તમે એ કામ કરી શકો છો. અને અમે હમણાં તો સેલ પણ આવવાનું છે તો તમે એમાંથી પણ મંગાવી શકો છો સેલમાં બી તમને બહુ સારી સારી વસ્તુ મળી જશે
હા, હા, હા, મેં તો ચલો તો પછી સારું રહેેશેનેને મો બજ આયે છે તો ચલો એટલું સારું છે નહી કે બધું
હા એજ ને.
હમ.
અત્યારે તો એવી એપ્લિકેશન પણ આવી ગઈ છે. એવી વેબસાાઈટો પણ આવી ગઈ છે કે તમે ઘરે બેઠા ખાલી દસ મિનિટમાં કોઈ પણ વસ્તુ મંગાવી શકો છો બોલો કેટલું બધું આગળ વધી ગયું છે નહી આ.
હા, તો ટેકનોલોજીનો કમાલ તો છે જ ને હ
તો, દસ જ મિનિટમાં આપણે ઘરે દૂધ મંગાય અને દસ મિનિટમાં ઘરે આવી જાય કેટલું કમાલ કેવાય નહી
હા, સારું ને કોઈ વ્યક્તિ એકલું રેતું હોય ને કોઈ ના હોય જવા વાળુ તો પછી એના માટે
એજ ને કેટલું સારું રે એમને
પછી કંટાળેલા હોય તો તમે ઓર્ડર તો ખાવા
એજ ને અને અલગ અલગ જગ્યાએ થી તમે ગમે તે વસ્તુ મંગાવ શકો છો હલો, હલો હલો અવાજ આવે છે હલો હલો